હેલો કેમ છો?
તમે કેમ છો?
હા હું મોજામાન છું હમણાં હાલમાં તો હું ખેતી કરી રહ્યો છું જાત જાતના પાકો રોપી રહ્યો છે જેમ કે શેરડી રોપી છે અને આ ભાત રોપયો છે એક જગ્યા એક જગ્યા કલમની વાળી છે. અને મરચાં રોપ્યા છે એટલે ચાર પાંચ જાતની ખેતી અમે કરીએ છીએ જેના લીધે આવકનું પ્રમાણ ખૂબ સારું છે અમુક જાાય ખોટ પણ જઈએ છીએ અને હમણાં જ અમે શેરડી કાપવાનું મશીન પણ લીધું છે જેના લીધે અમને મજૂરોની જરૂર પડતી નથી અને અમને ઈઆઈ સિસ્ટમનું મશીન છે એટલે પેલું ખાતર કયું નાખવાનું અને કયા પાક લેવાના તે પણ અમને ખબર પડી જાય છે અને જેના લીધે અમને સારી ઈન્કમ પણ થાય છે. તમે ખેતી કરો છો કે
હા અમે પણ ખેતી કરીએ છે, તમને ખબર હોય તો, આપણો ભારત દેશ એ આપણો કૃષિ પ્રધાન દેશ છે, એટલે કે અહીંની મોટી ભાગની જનતા ખેતી પર જ આધારિત હોય છે, ખેડૂત એ આપણા અન્નદાતા કહેવાય છે જેથી આમ આપણને એ અનાજ પૂર પાડે છે અને ખોરાક પૂરો પાડે છે, જો આપણે રોજ ખાવામાં શાકભાજી રોટલા ફળો અનાજ, મેળવીએ છીએ, ખેડૂતે આપણને ખેડૂત મહેનત કરીને આપણને અનાજ પૂરું પાડે છે, અને એ પરંપરાગત કામ કરી રહ્યું પરંતુ તે મોડર્ન ટેકનોલોજી સાથે જોડાઈને વધુ એડવાન્સ બની રહી છે, ખેતી મોડ મોર્ડન ટેકનોલોજી સાથે જોડાણ ધીરે ધીરે પામી રહી છે, જેનાથી ખેતી કરવી એ ખુબ જ સરળ બની રહી છે, હું એક વાત કરવાગુ છું મારી ઘણા લોકો શહેરમાં રહે છે, પણ તે લોકો ખેતી વિશે વધુ જાણતા નથી, હકીકતમાં ખેતી તો આપણા જીવનનો આધાર છે, જો ખેડૂત ખેતી ન કરે તો આપણે ખાવા માટે કઈ પણ ના મળે આજે અને આજે ખેતીમાં ઘણી નવી રીતો આવી ગઈ છે, જેમ કે ઓર્ગેનિક, ગ્રીન હાઉસ આ બધા ખેડૂતોને ઇફેક્ટિવ અને પ્રોફિટેબલ બનાવી રહી છે, તો ચાલો આપણે ધીરે ડીપમાં ખેતી સમજી, કે આજે ખેતી ક્યાંથી લઈને ક્યાં પહોચી ગઈ છે.
હ તમે કીધું તેમમ કે ખેતી, ક્યાંથી ક્યાં પતી છે અમે પણ કીધું તેમ અમે પણ એઆઈ સિસ્ટમ એવા ખેતીમાં વાપરવા લાગી છે, જેના લીધે અમને ખબર પડે કે, આ જમીનમાં કઈ ફળ ડૂબતા જોઈએ, અને કલમમાં તે કેરે મોર સારા થાય અને જેના લીધે, વાડીની ઈન્કમ આવે મરચામાં પણ અમે જોઈએ છેએ કે, અમે તેમાં પણ ઈઆઈ સિસ્ટમનો ઉપયોગ કરી કેમ કે મરચા એકવાર તમને ખબર હશે કે આવતા આવ ગયા ત ગયા, એટલે મોટો લોસ થવાનો પણ ભય રહે છે, પણ ખેતી કરવી એટલી પણ આસાન નથી જેના લીધે અમે, સરકાર શ્રી પાસે પછી વીમો લીધો પછી, વીમો પાઇખ્યો અને જેના લીધે અમને કોઈ પણ પાક ખોટ જાય તો અમના વીમો પાકી જાય છે, તે સરકાર ઘણી બધી યોજનાઓ લાવે છે જેમકે કૃષિ પ્રધાન યોજના ખેડૂતને આઈ પોર્ટલ પર ઘણી બધી સુવિધા આપે છે, જેમકે ઘણી બધી ટ્રેક્ટરની સુવિધા આપે છે, મશીનની સુવિધા આપે છે કોઈ પણ, આ ની સુવિધા આપે છે, અને ખેતી કરવી એટલી પણ આશા નથી.
હા તમારી વાત સાચી છે, ચાલો આપડણે સમજીય કે ફાર્મિંગ એટલે શું, ફાર્મિંગ એટલે જમીનમાં ઉગાડવાવામાં ફાર્મિંગ એટલે જમીનમાં પાક ઉગાડવાની પ્રક્રિયા ખેડૂત ખૂબ જ ખેડૂત જમીનને તૈયાર કરે છે બીજ વાવે છે પાણી વાવે છે. કાપે છે, આ પ્રક્રિયા લાંબી અને મહેનતની પ્રક્રિયા છે ખેતીના ઘણા બધા પ્રકારો હોય છે, જેમકે ટ્રેડિશનલ ફાર્મિંગ, મોર્ડન ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, મિક્સ ફાર્મિંગ. ટ્રેડિશનલ ફાર્મિંગ ખેડૂતને જૂની પદ્ધતિ એનો ઉપયોગ કરે છે, જેમ કે બળદ હળ ચલાવવું, જયારે મોર્ડર્ન ટેકનોલોજીમાં તે ખેડૂત, હાર્ડ મશીનરી જેવા કે ટ્રેક્ટર વગેરે ટેકનોલોજીનોો ઉપયોગ કરીને, તે ફ પાકનો સરટલાઝર કરી શકે છે, અને હા ઓર્ગેનિક ફાર્મિંગ એ પણ ખૂબ જ મહત્વનું છે, ઓર્ગેનિક ફાર્મિંગમાં કેમિકલ ફર્ટિલાઈઝ અને તેનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી આમાં નેચરલ નેચરલ કમ્પોઝ નો ઉપયોગ થાય છે, આથી પાક વધુ હેલ્ધી અને એન્વાયરોમેન્ટ ફ્રેન્ડલી બને છે, આજકાલ લોકો ઓર્ગેનિક ફૂડ તરફ વધુ આકર્ષી રહ્યા છે, બીજો એક પ્રકાર છે મિક્ ફારમિંગ જેમાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે જેમકે ગાય ભેંસ રાખવી દૂધ, વગેરે, આ બધા પ્રકારો મળીને ખેતીને વિવિધ બનાવે છે અને ખેતીને ખુબ જ આગળ વધે આવે છે. હવે આપડે સમજી. કે મોડર્ન ફાર્મિંગ શું છે, તો હવે મોર્ડર્ન ફાર્મિંગ એ ટેકનોલોજી વિશે, ટેકનોલોજીને આગળ પડતું કામ કરતા કામ કરે છે તેને મોર્ડન ફાર્મિંગ કહેય છે, આજના સમયમાં ટેકનોલોજી ખેતીમાં મહત્વપૂર્ણ ભાગ બજવે, ટ્રેક્ટર હેક્ટર. સિસ્ટમ જેવી મશીનરી ખેડૂત મહેનત વધ ઘટાડે છે, અને હમણાં નવી ટેકનોલોજી આવી રહી છે, સિંચાઈ ટપક પદ્ધતિ જેના દ્વારા ખેડૂત પોતાના પાક સુધી સરળતાથી પાણી પહોંચાડી શકે છે અને પાણીનો બચાવ કરી શકે છે અને આજકાલ અ દવાનો છંટકાવ માટે અ ડ્રોનનોો ઉપયોગ કરવામાં આવે છે જેથી યોગ્ય પ્રમાણમાં દવાનો છંટકાવ કરી શકે અને દવાનો મા પૂર્વક અ યોગ્ય પૂર્વક દવાનો છંટકાવ કરી શકે અને પાક સરળતાથી લઈ શકે તો આ મોર્ડન ટેકનોલોજી પણ ખૂબ જ ઉપયોગી છે.
હા તમારી વાત સાચ છે કે મોડર્ન ટેકનોલોજી આજકાલ બહુ વધી ગઈ છે અને તમે આગળ કીધું ત સાથે પશુપાલન અમારે ત્યાં પણ વીસ ભેસો છે અને તે અમે ત્યાં જુવાર લખીએ અને ત્યાં ચરવાને મૂકી દઈએ. જેના લીધે એની આવક પણ વધી જાય છે એટલે તે પણ સારું છે અને મોર્ડર્ન ટેકનોલોજી તમે કીધું કેમ કે આજના મોર્ડર્ન ટેકનોલોજીના કારણે પાક વધુ થાય છે અને આપણે આપણે જેવો કોઈ નવો પાક લેવાના હોય ત્યારે પુરાના પાકને બદલીને આપને વધુ પૈસા લઈ શકી એટલે આપણને ચાર ત્રણ સિઝન ન આપણને લાભ મળી શકે ખેતી કરવી એટલી પણ આસાન નથી તમે કીધું તેમ કેે ખેતીમાં બો રૂપિયા લખવાના હોય છે. છે પણ તે ઉપજતા નથી સરખા પણ આજની મોર્ડર્ન ટેકનોલોજીને કારણે તે બધું જ સફળ બન્યું છે. ખેતી પણ એક દાડે મને લાગે કે પ્રોફેશનમાં આવી શકે.
હા બિલકુલ સાચી વાત પણ હવે આપણે ખેતીના થોડા ફાયદાઓ પણ જોએ ખેતી આપણને ખોરાક પૂરો પાડે છે જેથી જીવન જરૂરી માટે ખુબ જ જરૂરી છે ખેતી પર આખી આપણી ભારતની આખી ઈકોનોમી ટકેલી છે જે ઘણા લોકો. અ ઘણા લોકોે આખી ઈકોનોમી આપડી ભારત દેશની આખી ઈકોનોમી એ ખેતી પર ચાલે છે એસી થી અ નેવું ટકા અ આવક ખેતીમાંથી મેળવે છે ખેડૂતો. ઘણા લોકો ખેતી પર જ ડિપેન્ડ હોય છે એટ એટલે એમપ્લોયમેન્ટ મળે છે એક્સપોર્ટ દ્વારા બીજ દેશમાંથી પણ આપ ઇમ મેળ છે ખેતી ન્યમેન્ટ માટે પણ બેનફિટ છે અને પ્લાન્ટ. ઓક્સજન આપે છે અને ખેતી ગામડાના વિકાસ પણ મ ગામડાના વિકાસ માટે પણ મદદ કરે છે ખેડૂતની આવક વધે છે ગામોનો વિકાસ થાય છે ઓર્ગેનિક ફાર્મિંગ એમે સેફ રાખે છે અને. બ ફાર્મિંગ ફ્યુચર માટે ખૂબ જ જરૂરી છે આથી આપણી દેશની ઈકોનોમિક્સ એ. આપણી દેશની ભારતની દેશની ઈકોનોમી એ વિકાસ પામે છે અને ખૂબ જ દ્રઢ બને છે.
હા હા તમારી વાત સા છે કે. આપણી ઈકોનોમી ખેતી પર વધુ પતી આધાર છે કેમકે ભારત દેશમાં આજે પણ એટલી જ ગરીબી જોવા મળે છે જો આપણે એકદમ મોડલાઈઝેશન થઈ જશું કે બધી. સુવિધા આપણને મળી જશે જેમ કે અ કે કમનીલાઈઝ થ જશે બધું તો શાકભાજીનો ભાવ ખુબ જ વધી જશે જેના લીધે આપણે જો ખેતી પદાર્થ દેશ ના રહેશો તો આપણે એ. સમ આવા પણ આગળ વધવું જોઈએ પણ થોડું થોડું ખેતી પર પણ ધ્યાન આપવું જોઈએ જેથી શકભાજી ના ભાવ ન વધે અને નાના માણસને પણ પોષાય રહે.
બિલકુલ સાચી વાત પણ હવે ખેતી કરવામાં થોડી ઘણી પ્રોબ્લેમ તો આવે જ છે જેમ કે આપડા વેધર ની ગમે વેધર ચેન્જ થયા છે ગમે ત્યારે ગમે ત્યારે વરસાદ પડે છે ગમે ત્યારે વરસાદ પડતો નથી વધારે વરસાદ પડે છે કે ઓછો વરસાદ પડે તો પાકની. ઘણી બધી ઘણા બધા નુકસાન પહોંચે છે જેમ કે વધારે વરસાદ આવે તો પાક બગડી જાય ઓછો વરસાદ આવે તો પાક મરી જાય એવું થાય છે તો તે માટે સરકાર વીમા બી પૂરા પાડે છે જેથી આપણે તે ફોર્મ ફિલઅપ કરીને આપણે તે જેટલું આપણને નુકસાન. થયું હોય તેનું વળતર આપણે સરળતાથી મળી શકીએ છીએ એટલે સરકાર પણ ઘણી કોશિશ કરી રહી છે કે ખેડૂતોને આવક વધે અને આપણી દેશની ઈકોનોમી મજબૂત બને. અને એજ્યુકેશનની ઘણી બાજુ ખતી ખેડૂતો એજ્યુકેશનની કમી ના કારણે પણ ટેકનોલોજીનોો ઉપયોગ કરી શકતા નથી આે અને તેવા ખેડૂતોને ગવર્મેન્ટ આજે સપોર્ટ. કરી રહી છે તે લોકોને એક સમિતિ બનાવીને અ ખેડૂત સમિતિ બનાવીને તે લોકોને મોર્ડન ટેકનોલોજી વિશે બધી જ્ઞાન આપવામાં આવે છે અને તે લોકોના અ પ્લાન્ટના બધા. હ. તે લોકોના બધા પ્રોબ્લેમ ન સોલ્યુશન લાવવાની કોશિશ કરે છે તો ગવર્મેન્ટ ખેડૂતોને ખુબ જ સપોર્ટ કરી રહી છે.
હા આ ગડી પેટ મળીશું આપણે. હા રીતના. કોઈ અમે તમારા ખેતર પર આવ્યા અને અમેરા અમારા ખેતર પર આવ. એટલે એમ મળે. અચ્છા.